હાચ
હા ન્યાય નો નોકરી તો બોલ.
અમે અમે મેહાણા ગયા તા તેલા ટ્રેન માં બેસીને મોન અને નિગમાસ ભાઈ બે
એક માસ સગે મહેસાણા ગયા તા
હા
હા હા અમે આ ટેસ્ટિંગ કરી ગયા
હા
ક્યારે ઉપયોગ કરવો એટલા સેમ્પલ ચાલવું
એવું છે એમને અમે આહ પહોચી ગ્યાં મહેસાણા ટ્રેન માં બેસીન
પહોંચી ગયા મહેસાણા
હા દસ રૂપિયા ટિકિટ લે
અહ ટ્રેનમા પણ આટલી ટિકિટ દસથી વધા હોતી નહી
હમ્મ મહેસાણા જવાની પાટણ થી
હમ્મ પાટણથી તો બધા અહ વ વળતે ચલા હો ગયા હોગા
વળતા અમારા છો અને પોતની ટ્રેન હોય
છોને પોચની ટ્રેન હોય વળતે રિટર્ન માં
હા હા પેલા હડા પોચે પોચને વિશે અમે નીકળી જઈએે
હ એટલા લોકે રિક્ષા એમ
ચાલતા જ એ લગતું જ છે અડધા કિલોમીટર જેટલું
અડધો કે ઉપર નહીં વધારે નહીં
થોડુંક વધારે હશે એક કિલોમીટર રહેશે બસ એટલું યાદ ત પોતચને વિશે નીકળી હા પંદર મિનિટ પંદર મિનિટ થાય એટલે પોહચને વિશે ને
તેણ જ બધા અભિનય ત્યાં તેધ ઉભીતી
હા ઊભી રે ને પેલા પાટણ થી નીકળે રણુજ ઉભી રે પડી તો ટ્રેન હામેની આઈ ગય હોય તો હોમે વારી ટ્રેન આવને
હા
એ ર આઈજી હોય તો એ ર હડી ને હાર પછી હડી ને હાર તારગર ના આવ હોય તો પડી રે
હમ્મ, હમ્મ
હમ્મ
શું કરો હાલ કમ ચુ સાલા
બસ જલસા છે અમે તો એસી ચાલુ કરીને બેસીએ હતારમા
મહેસાણા એઈ તો તો બફારા બઉ મારો એસી કરી જ પણ હતા
હા ઠંડક બહુ થઇ જાય રૂમમાં નાના રૂમ છે ને પાછા
રાય તો ને એના રમ એટલે હ તો આવેલો પાો પા ફેરવું પડશે એક
હા વીસ તારીખે વિઝિટ છે પાછી
વીસ તારીખ કે એકવીસ તારીખ
વીસ એકવીસ હશે બે
બે દાડ છે ને ભાઈ એટલે વીસ તારીખે ટેસ્ટિંગ નું અસે
હા વીસ તારીખે અને એક રિપોર્ટ હો
રિપો રિપોર્ટંગ કોમે એ તો પૂરું ચાર
તમને બોલાયા છે સાહેબે
હામુ જ પડશે અમારે વીસ તારીખ જો આવવું હોય
હા આખી રાત રેઉ પડશેને વીસ તારીખે
ના આપડે આવું યાર રાત્રે યાર નહી મારે એક તો રાત્રે તો બહુ કંટાળો આવે.
એવું છે એમને પેલો સોફો પણ
સોફય ખાના વાળા ઊચ જ ન ફાવતું અંદર નાવાનું કથા નહી કરવાના
હા અને પેલો નિગમાસ આખો દાડો સોફામાં સૂઈ રેઇ
પાસો એ સોફામાં પડ્યો રેઇ એટલે બધા ખાડ પડી જાય
હા વધારે અત્યારે તો બહુ ખાડો પડી જાય
હા એટલે નાાવાના ખાવાના બધા જેટલા વાગી જાય તો રાતે આવતું રવાનું વેલા આવતું રેવાની ગાડી પાછું
હા ગાડી ટ્રેન તો આવે છે હવે આપડે ક્યાં ઈકોમાંબુ
હમ આમ તો એકમ આબાન થતું એટલે મોડું થતું થામ
હા એટલા જ ને
ઇકો મળે ન મળે
ઇકોતો ઘણીમાં પણ પૈસા ખાતા
હા
ઇકોતો ચોટલી જતી હોલ
ના આપડે પિકઅપ ક્યુંને એ લેબમાં
તો શું કરવાનું
આપડે લેબમાં પિકઅપ હોય સુરો ડ્રાઈવર્સય વહેલાના નીકળી જઈએ
પણ પેલા તો પાછળ બેસવું પડે બધાને એને ક પણ ઈકોમા જાયેને પચાસ વધાર આપવા ચાલ કાઠા પડો
હમ એટલે દસ રૂપિયામાં એટલા માટે તો અમને દસ રૂપિયામાં ટ્રેનમાં મલે
હા બસ સુરત હજુ આયા જ નહી બોલ
એ કેમ અત્યારે તમારે તો આઠ વાગે નઈ આવી જતા અત્યાર સુધી આવ્યો નહી
પેલો હો નહી આયા પેલો સુરો નિ યાય
ચંદ્રમણ ચંદ્રમાણા
એ તો બપોર પછી આ બાંગ્લોર ઓવ
તમ
બપોર પછી આબાગ તો જવાનો
બાર જવાનું છે એ
હમ કાલ પાછા પૈસા ઉછીના લયો ફોન તો પાહો પેલા ફોન આયો બોલના કરે પછ પૈસા આવજે પાનસો રૂપિયા ઉશીના
હા તે
પાનસો આલિયા માર્ગે લેવા
પેલા આવ્યો શુંકેતો પેલા ફોન આવ્યો
પડ્યો પાછો પેલા ફોન આયો નોકરી રાખાવા ભાઈ કારણ કે રાજકોર પેલા પાણીની બોટલમાં
હા
કે રોડ બાઈક સ્લીપ મારીતીને પડે તો સોલાઈ ગયો પગ
એમ કેતો હતો પેલા
પલાયને એધું ક કે દવા કરાવી પાટણ જયો પાટો બાંધી પાછો જોયો કેમ
હા.
ક્યાાર કું જેવું મુગું હાર કોમના મલું ત. ક કઈ ફોનમે દતો.
પછી ભાવ કરે.
દસ મિટ પાછસે ફેર આ્યા ફોન કેજે કે પૈસા પરી ગયા કેમાર ઘ બહાર જવું પાઓે.
હ હ, પાસ આલ છે કે ન આલેે?
આલશે જ નજરે બપોર છે ડાબાનો છ.
એવું છે એમને.
હા હાારું શરીર પર ફાંબું આવ.
સર એ પણ ખાણ બુ આવે ય હારું એલર્જી કર.
એ એલર્જી તમારી પાસે એલર્જી છે ને.
અને મા તો બેડાનું પત્તા રગડે કયા.
હા.
બડાામ ન ખાણ ખ એ પેલા સુરેશને આયા.
ભુરેશ રાજપુર આવ્યો હવે.
ઓ હા પારચલ વા આવ.
હા.
હા. બોલો ભજ વરસા વરસાદ ચોવીસાય.
વરસાદ તો ન ગરમી છે અતની.
ગરમી છે દાદો.
હા વરસાદ, બે દાણા વરસાદ આવ્યો પછી હમણાં થી બંધ થઇ ગયો ભ.
અમારે હમને બંધ જ છે હવે આહડ બીચ પર આવવા આવ લાગે.
હ હડ બી જોવા જવાનું હશે તમારે?
જોવા જવાનું ભજા ના તો આપડે જોવા જવાનું.
હા આપડે તો જવાનું જને.
બપોર પસે જાઉુ હ.
બપોર પૈસું લેવા આખરે તો લઈ જવાની ખોટી ટે પાડવી. બાકીી જ લઈ લેવાની ને.
હાખી ના જ.
લઈ લેવાની.
ભાઈ જવું તમ.
હા.
બપોર પછી જવું હો.
આખી લઈ લેવાની એટલે ચાતા ફાવવા. ફમ ફમ કરી તૈયાર કરને બ.
અથા તો ગરમી છે પડે નઈ કાલ તો બહુ એકદમ ગરમી હતી રવિવાર તો ભાવ ઘેર હતા.
હા.
ંગેવા
પાછો સાંજે ભાવ ભય ર બહ આવ.
હક
તજ પવન બહુ સટો પછ છે.
પવન શું વધ ના પવન હોય પણ બપોરે તો ગરમી એટલી પાતાંગ બઉુ ગરમી.
હમ
કોમમાં તમારે કેવું ચાલે?
બસ શાંતિ પેલા ટેસ્ટિંગ તો અત્યારે નહી વિચેટનું ટેસ્ટિ
તો ટેસ્ટિંગ બતાવી દે પેલું બીટ તુમીના સોયલામાં પતાઈ દે બધું કમ્લેટ જ છે એમ?
રેડી કરી ના શું ખાલી સાહેબ આવે એટલે બતાવવાનું.
એવું
હા
અમારા નવરા પડતા આયે પાસે બીજાય આઈ
મેં તો ડિઝાઇન
સિજન કરવાના કે ટ્યુબ ભરવાના હમણાં પેલા બેન સુરેશ
ચાલો.
સમ મારે જાઈને પેલું ઉપાડે જાય માલને.
હમ તે માલ તો નાખો વધે એ માલ સલમો.
એ આગળ નાખવી રોડ બનાવીએ
રોડ બનાવો એમને?
ચટ્ટા જેવું માન પ્લાસ્ટ્ટર કરી દઈએ.
હમ
અને નવું ઘાંચેલું ઘાસ એટલું બધું ઊગ્યું તું હમણા શનિવારે દવા છોટી ને આઈ.
હા શનિવારે ને?
ઘાસ બળવાની દવા લે આ તો બળી ગયું હો તમારું.
હો પાછુ તમારે લેબમાં પાછું ચોમાસામાં તો બઉ ઘાસ ઊગે.
એટલે ચોમાસામાં ઘાસ એટલું ઊગે ને હું કરવાનું.
હમ
મોટો થયા તો હો અમદા આપડે ફરક દેખ
હવે પાછું તમારે તો ખેતરમાં લેબ હોય એટલે.
હા એટલે જ ને આતો રોડ બોરતો બનાવતા નહી પાહા.
ક્યારે જનાવરો આવે.
હા એટલે જ ને પૈસા મા બાબતે બહચી પાછી હે.
હમ પેલા શું કહેવાય ફરવા જાવાનું કહેતા તા અઢાર તારીકે
અઢાર તારીખે કોણ કેતુ તું?
અલા વિશાલને.
આપડે નહીં જાવુ પૈસા નહીં આલતો.
એવું છે એમ? મારે લાગ આયો તું રજા આપે તો જાવું હે નકર બીચેટ શાની રજા આપે.
ના આ ફડે છે જે તમે રજા આપતા છે. પેલોય પૈસા આલતો નહીં પેલોય પૈસા આલતો નહીં. ના આપો પેલો રિચાર્જ કરાવી ગયો પૈસા આપતો નહી.
કોણ?
આજકાલ આજકાલ કરે સૂરીયો.
હલો, પોડા ભણું હા રા હા હા.
રીચાર્જ કરાઈ ગયો પણ મા આજકાલ કરેજ પણ હાલતો નહી.
લઈ લેવાના એની પાસે.
આમાં લેજ લેવા મગન આમાં જ. હા આજ તો ભાઈ બહુ આજી એમના લોકો પડેકું મંગા છે આમો. હ હ આવાજ ના ક.
અમે અગિયાર વાગે લાગશું ચ.
હછી વગમન લઈને તો ડોમિનોઝ માં જાય મોડા મોડા.
એ હવ છે હમ.
મગમણને ગોમીત મ ખાઈ જઉંરાન.
હમ.
પણ વેના પ ક આવતું નહી.
હમ. પેલો ફરવદવા કતા ત મારો પ્રજાની આ ભાષા.
રામ.
વિજય ડાવર
એ ગીટ રજા નામા રજા.
રાહુલ પઈ વિષાલ. પૂ ગન્યો બેપૂ બ ફળ તગઢ
હો જતા.
રજા નહી આપતા હું એ જા.
આપ પણડ ચલો ખર્ચો થાય?
બે હાજાર થાય બધા નથી.
હ.
એક જણા ન બે હાજાર.
બે હાજાર માંથીનો કર્યો ના હ વધારે.
આવતું રવા બે હજાર, કેટલો થાય તને? આપડો ઘણો મરજ તો પંદરસો રૂપિયા લે. ઘણો મોરજો તો પંદરસો રૂપિયા લઈ.
એ તો બસ માં જ કેમ થ.
હા.
બસ માં જોયો છે?
હા બસમાં જયા હતા.
હમ હમ, ચાલો બે હ થ ગયા.
હમ.
હા આપડ હાલ ને જ પૈસા પૈસા પટી ગયા પગાર બગારધ પટી ગયો. બદ
મારે પક આવે તો પટી ગું.
હા આઈપી ઓ લગે સારું હો બા.
આપલું ભર્યો તરી પાસે?
અરે પાવ કુશું બર લાગે સારું પૈસા બ
આજ આજ રાતેે બાર વાજે લાગશે.
આજ રાતેે બાર વાજે ખોલવાનો હવે એસ બી આઈ નો આવે હોય તોબરજસ્ત જોર મજા આવે. એ તો ભરવો જ છે એ તો બે ભરવા હા.
હા.
લાગા સારું વળી ખર્ચો બચો નેકળી જાય પૈસા પગાર પટે ગયો અમે
સાચી વાત
હમ. હવે કેવુ લાગે કે ના લાગે નક્કી ના
હમ.
એવા સુરેશ પહો અડલોબ હોમા અગલી નકા મો-
કર સુરેશ
આપણા હ
સુરેશ અ પૂ ન
હમ.
હા સાચી વાત
હમણાં આયો તો
તે
જે હું કરીને ખબર ન બોલ નઈ
બોલ લઈને પરા
બોર્ડું વાયર બધ એ જ એવા બીજું કઈ આવડતું નહિ
એને ઓફિસ માં પોહતું કરાવો
પોતું તો કરાવવાનું જ છે અમારી જોડે આ તો મોડા મોડા આ હું પોતું કરાવું જ છે
પોતું કરાવય ને ઓફિસ માં